ઓ
હમ્મ બોલ બોલ કેમ છે
એમ જે મજામાં
બસ બસ મજામાં તું કેમ છે
હ પણ મજામા સુકરે છે
હમ્મ બસ બેઠો છું શું થયું બોલ
હમ્મ
હમ્મ એમાં જ ફોન કર્યો હતો બોલ ને શું બોલ્યું રહ્યોતો તું
હું કઈ નથી બોલતો તું કે તું શું બોલી રહ્યો હતો
અરે્યાં આપણે આપણા સ્કૂલમાં આપણેે નવરાત્રી આપણે સેલિબ્રેટ કરવા માટે મળ્યા ત આપણેે
હા હા યાદ છે યાદ છે
હમ્મ ઈ તો મને હમણાં. હમણાં મને યાદ હું મે શઈ છું તને ફોન કરું આપડે બધા મિત્ર લોકો સાથે. તે આપડે પૂરી શાળા આપડે બધા મળ્યા હતા ને નવરાત્રી રમવા માટે.
હા હા હા એ તો મને યાદ છે આપડો પહેલ. આપડે કીધા નાઈન્થ નાઈન્થ માં હતા. નવમી મા હતા અને. આપડો પ્રિન્સિપલ ચેન્જ થયો હતો તો પહેલી વખત આપણા સ્કૂલમાં. એટલ મોટો ફંક્શન થયું હતું શાળામાં.
હમ તારી વાત બરાબર છે. આપડે બધા આપડે ગરબા રમવા આવ્યા હતા પેલા આપડે એક શરમાઈ રહ્યા હતા. પછજી આપડે પછા આપડે રમવા ગયા તા
હા હા મને યાદ છે, આપણે થોડા દિવસ પેલા કીધું હતું કે નવરાત્રી ના આ દિવસે સ્કૂલમાં ફંક્શન છે, તમે બધા ટ્રેડિશનલ એમ ગરબા નવરાત્રી ના કપડા પહેરી આવશુ તો આ તો હા.
હા.
હમ ક છે પછી આપડે બધા કુર્તા પહેરીને આપડે સ્કૂલમાં ભેગા થ્યાં હતા પછી આપડે લોકો એકદમ ખુશ હતા આપડે બધા કે આજે નવરાત્રી જેનેજ આપડે બધા બધા લોકો. ખુબ મજા કરશું અને આપડે બધા શું કેવાય રસ રમ શું હ ગરબાર શું આપડો તો એક મિત્ર એટલો ખુશ હતો કે તો ગરબા ચાલુ તમારા પેલાથી તો રમવાનું ચાલુ કરી દીધુ યાદ છેને, ને
હા હા હા એ તો મને યાદ જ છે આપડે કુર્દ આવ્યા હતા સવારે તો પેલા તો નોર્મલ સ્કૂલ હતી આપડી આપડી કુર્લા પુરતા પહેલી આવ્યા હતા બે ત્રણ લેક્ચર હતા. પછી બ્રેક પછી આપડો એ ફંક્શન હતો અને આપડે બધા આપડે આપડ જ નહ ખાલી આપણેે સ્કૂલ એકદમ ખુશ થઈ ગઈ હતી. એ સાળા એ તમ ખુશ થઈ ગઈ છે.
હમ આપડે સ્કૂલ ના કમ્પાઉન્ડ માં બધા લોકો એ મેનેજમેન્ટ વળે શું કેહેવાય આપણે. બધો સ્પીકર લગાડ્યો હતો ને પછી જમવાની બધી વ્યવસ્થા કઈ રીતે આ છે તમે.
હા હા હા યાદ છે યાદ છેાઈ મોટા મોટા સ્પીકર હતા ને આપડો એક શિક્ષક તો અ શાળા ન એ સોંગ સોંગ ને બધુ એનું મિક્સિંગ ને બધું સંભાળતું હતુ યાદ છે અને આપડે બધા કમ્પાઉન્ડમાં આપડી બધા સ્ટેન્ડર્ડ બધા લોકો ભેગા થયા હતા. અને રમતા હતા એ તો યાદ છે, મને
હમ આપે પેલા શરૂઆત આપણેે શું માતાજી ના આરતી કરી ર હતી આપડે બધા લોકો લોકો માતાજી ની આરતી કરી રહ્યા હતા પૂરી સ્કૂલ આરતી ગાઈ રહી, હતી આપણે આપે પેલાના પાંચ દસ મિનિટ તો આપડે આરતી કરી હતી યાચ ને આપડણે ગીત ગાયા ત આપડે
હા હા હા યાદ છે, એ તો મને સરખો યાદ છે. પછી આરતી કર કર્યા પછી અ આપડે બધા પેલા કોઈ તો એકદમ એ કોઈ તો એકદમ અ પ્રાકૃત અ એકદમ ફેમસ સોંગ છે, ગરબાનું એનાથી ચાલુ કર્યું હતુ તો બધા એકદમ એ થઈ, ગયા એનર્જી માં આવી ગયા અને બા રમતા હતા આપડ આપણે શરૂઆતમાં ના રમ્ય કારણ કે આપે પેલા એવી રીતે બધા સામે થોડું નાચવાનું આપણને એ હત તો ડર હતો કે કેવું લાગશે હા શરમ આવતી હતી. પણ બધાને જોઈને કે બધા એટલી મજામાં છે. પોતા પોતાની કોઈ કોને જોતું નથી એ જોઈને આપડે બી રમવા લાગ્યા
હમ આપડો મિત્ર તો એકદમ ભેળ ગયો હતો રમવામાં પછી આપડે પછી આપડે રમવાનું ચાલુ કરતી હતુ
હા હા હા એ આપડો મિત્ર એ તો બહ મોટો ગરબાનો એ છેને હમ હમ શોખીન છે અનેને તો એ તો પહેલા જ ઘુસી ગયો હતોમ એકદમ કચમાં સૌથી મોટા સર્કલમાં ગરબાના ઘુસીને રમતું હતુ પણ આપડ થોડો થોડો થોડો કઈને એક કોના કોના માંથી શરૂઆત કરી આપડે આપડું કોનું બનાવ્યું અને ત્યાં રમતા હતા આપડે પાંચ છ. જણા
-રે વાત બરાબર છે. આપડેી શું આપડે થોડીક શરમ સાઈડમાં મૂકીને પછી આપ આપણો ગ્રુપ બનાવીને આપડે રમવા લાગીએ અને ઈ આપડો સૌથી સારો માં સારો અપડ શું કેહેવાય આપણું ડિસિઝન હતો નિર્ણય હતો કે આપડે બધું છોડીને દૂધી આપડા બ મસૂસ હોય છે. છોડીને આપડે મજા કરવા લાગ કેમ કે મજા આપને હજી તક યાદ છે. એ આપડે સૌથી સારું કામ કર્યું
એ જે મેં જેવી રીતે એ દિવસે જેવી રીતે આપણે ગરબા રમ્યા એવી રીતે તો એના પછી ક્યારેય જ નથી તમે
એતો તારી વાત એકદમ સાચી આપડે જે સાચી ના બે કલાક આપે જે આપણેે ઉભા ઉભ આપડે બારીક માં છે. એનાથી તો જે પગ દુઈખા છે. ને એને તો આનંદ ની વાત જ બીધી છે. ભાઈ
અને ઉપરથી ઉપરથી આપડે આપડે બધા ભેગા હતા એનાથી એનાથી તો હજી ચાલ છાન લાગી ગયા આપડી
હા પછી આપડે લોકો જમ્યા આપડે પછી બધા સાથે ઈ પણ મસ્ત હતું ઈ
એ જે આપડું રમવાનું થયું હતું કેટલા ત્રણ સારો ત્રણ ચાર વાગી ગયા હતા અને ત્રણ ચાર વાગે આપડું રમવાનું બંધ થયું અને આપડ બધું અ જમવાનું શરૂુ થયું
હા યાદ છે. ને આપડે લોકો જમવા આપડે બધા બેઠા હતા જમવા માટે તો કેટલી મોટી લાઈન હતી તેને યાદ છે. ને પૂરી સ્કૂલની લઈ લતી આપડો જમવાનો નંબર તો કેટલા એક એક દોઢ કલાક પછી આપડો જમવાનો નંબર આવો હતો
એ જી જી પણ આપે એને ખબરને પડી કારણ કે આપડે બધા ભેગા હતા અને એમાં જ આપડો વાતો વાતો પણ અને અ એમાં ટાઈમ નીકળી ગ વત નીકળી ગયો આપડો
ખબર જમવાનું પતિ ગયું હતું આપણને કઈ ખાવા ના મળ્યું પછી આપડે લોકોને ભૂખ લાગી હતી પછી આપડે બધા આપે પછી બહારે જમવા ગયા હતા પછી આપણે ખબરતી
હમ હમ હમ એ તો યાદ છે થોડું આપડો મૂડ ખરાબ થઈ ગયો હતો કે આપડે ન મળ્યું એમ જમવાનું પણ તોય આપડે દિવસ ખરાબ ના થવા દીધું અને બાર અલા ગ્યા હતા
હા પણ એ પણ ત વાત બરાબર છે. કે આપડે બધા જે સા આપડે જે આપણા મિત્ર ન ગ્રુપ જે સાથે જેમું ને ઈ મજા એટલી ના વત ઈ પડાા પડી ને ધક્ક મુુકી એ જમવાની વાત જ ના હોતી મજા
હા એ તો છે. આપડે એકદમ શાંતિથી બેસીીને એસી માં બેઠીને જમતા હતા
હમ એ તારી વાત એકદમ બરાબર.
થોડું આપડા પૈસા થોડા વધારે હાલી ગયા. પર જે મજા આવી એ તો અલગ જ હતી.
પૈસા તો ઠીક છે આપડે ને મજાક- મજા માંડવા મળી તો મોટી વાત છે ને આપણા માટે આપણે બધાએ જે સાથે બેસીને જમી રહ્યા હતા આપણેે- આપડે બધું દુનિયા ની ફિકર છોડીને આપડે મજા કરી રહ્યા હતા. એ સૌથી કામની અને મહત્વપૂર્ણ વાત- છે ને કે આપડે લોકો એ મજા માંડવા અને આપણેે ધક્કા મૂકીને એમાં આપડું કઈ દિવસ ખરાબ ના થું ને એમાં આપડાને કઈ ચોટવોટ કે નુકસાન. કે હળબડીમાં આપણેે કઈ કર્યું નહી.
એ જે જે જે તો એ તો સાચી વાત છે તારી એ આપડું સૌથી એકદમ. પરફેક્ટ કેવી શકીયે એવો દિવસ હતો.
હમ એ તારી સાચી આપડે યાદ છે ને આપડે શું શું ખાધું તું આપડે પાાવભાજી ખાધી. હતી
પાઉભાજી ખાધી હતી પછી કોઈએ થોડું. આપડા બે મિત્ર એ મિસલ પાઉ ખાધું હતું અને જેને થોડા પૈસા ઓછા આપ.. પરવાર્તા એ વડાપાવન અને સમોસા પાવમાં પૂરું કરી લીધું.
હમ ઈ મિત્ર હું જ હતો. હમ યાદ છે
હમ એ તો યાદ જ હશે તું પણ તોય જેજે ખાધું પર આપડે એટલ બેસવા મળ્યું. મસ્ત અને બેસીને જે વાત વાત કરવા મળી ખાવતા ખાવતા એના લીધેજ. જે ખાવાનું કેવું બી હોય કેટલુ બી સસ્તો કેટલુ બી મોંઘો પણ એ એકદમ મસ્ત લાગતું હતું.
ખાવાથી થોડી ફરક પડે છે એ આપણે મિત્ર સાથે બેસે તો પછી ખાવાનું નહીં એનામણે જ મ તાસમાં બદલી જાય ને એતો
કે જે જે જે મહેફિલ હતી ત્યાં એના સામે તો ખાવાનું તો ફીકુ જ પડી ગયું હતું.
એ તો ઈ તો એનામાં તો મીઠાાસ લાગી ગઈ હતી ફીકું નોતુ પેડવું. ચાર ચાદ લાગી ગઈ હતી મીઠાસ માં.
હમ એજજજ એકદમ સાચી જ વાત પછી થોડો કેટલા ચાર પા છ સાત વાગી ગયા હતા. તો પછી આપડે. આપડે ઘરે જવાનું થયું કે હવે ઘરમાં સ.. ટેન્શન થશે આપડા મમ્મી પપ્પા ને. તો હવે થોડું ઘરે જઈએ પાછું. કે પણ મન ત મન તો ન હત આપણો તો એ આપડે મનમાં મન માારીનેહાલ્યા ગયા.
હમ કેમ એ પછી આપડે આપડા પગ એ દુઃખી રહેતા ને આટલા બધા ગરબા રયમાં આપડે. પછી ટાંગ તો દુખે ને મે થોડી આપડા એટલા નૉન.. તોય આપણે આટલા બધા રમ્યા હતા મને હજી પણ યાદ છે કે હું બે દિવસ તક શાળામાં આવ્યો ન. તો બી મારા એટલા પગ દૂકી રહ્યા હતા.
એ જી જી તમે જયારે રમો અને મજા કરો ત્યારે ખબર ના પડે પણ એની થકાવટ.
હ તારી વાત છે સાચી ભાઈ
હમ મારા બધા ના હતા ખાલી તારા નહિ બધા ના બધા ના હાલ એવું જ હતું. એના પછી
હમ તો બાકી આ વર્ષે પણ આપડે શું કેવાય આપડે. કે નવરાત્રી રમવા અને ગરબા રમવા જેવું છે આપડે?
બસ. આપણે શાળા મતલબ આપણા હવે તો આપણે કોલેજમાં આવી ગયા તો, અહીિયાયા તો એવું કઈ થશે નહી. તોય આપડે પોતાથી કોઈ સારું એવું ફંક્શન જોઈ ને. ત્યાં જઈએ. ફરીથી એવો જ એક દિવસ વિતાવીએ.
હા! કેમ નહીં. આપણેે મજા જ કરવી છે આપડે. તક દલ તૈયાર જવાનુંજ છે.
એજ એજ એજ. અને, નવરાત્રી રોજ રોજ તો આવે નહી. એમ તો વરસમાં એક. ર જ આવે અને એમાં બીર તમે નથી એ એનું. મજાથી ઉપાડતા તો. તો પછી તો શું મ મતલબ નુ.
એ સુધારે વાટસાચ એક નંબર ની. ચાલ, હાલ ઠીક છે. હું શું કર્યો હતો? હા, મને પણ કામ આવે છે. હું જો પછી ફોન કરલી.
હમ!